હા કેમ છો
બસ બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં
કેવું ચાલે છે ગરમીમાં
ગરમીમાં શું છે પાણી આખો દિવસ પીવા જોઈએ છે
સાચી વાત છે અત્યારે તો ગરમી એટલી બધી વધી રહી છે ને તો પાણીનો બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે કેમ ક ગરમીના કારણે તળાવો જળાશયો ડેમ એ બધાનું પાણી છે ને હવે ધીમે ધીમે સુકાઈ રહ્યું છે એટલે અગર એવું લાગી રહ્યું છે કે આવનારા વર્ષોમાં ધીમે ધીમે પાણી બચશે કે કેમ એટલ એના માટે એ ગંભીર પ્રશ્ન માટ હવે એવું લાગી રહ્યું છે કે આપડે બધાએ જાગૃત બનવું પડશે અને એના વિશે વિચારવું બી પડશે ને કઈક એને લાગતા પગલા જે લેવા જોઈતા હોય ને બધા લેવા પડશે
પહેલાના લોકો તો એસી વગર પણ રહી સકતાતા ન અત્યારના લોકો એસી વગર રહી નથી શકતા તો એની પાછળ પ્રદુષણ એટલું થાય છે લોકો પેલા તો ઝાડ નીચે છાંયડામાં બેસી જતા હતા હવે તો ઝાડ જ એટલા કપાઈ ગયા છે કે છાંયડો જ કશે જોવા નથી મળત તો ગરમી જ એટલી વધી ગઈ છે બધ ગરમીમાં પાણીનો ઉપયોગ બધી વસ્તુમાં થાય છે પીવામાં રસોઈમાં ખાવામાં હજુ તમે એક ટાઈમ ખાધા વગર ચાલશે પણ પાણી તો તમારે ચોવીસે કલાક જોઈશે પાણી વગર પાણી એ જીવન છે એક ટીપામાં જૈન વિજ્ઞાન કહે છે કે છત્રીસ હજાર થી પણ અનતાજીવો એમાં રહેલા છે એટલે એક ટીપુ પણ આપણે જો વેળફીએ તો આપણને એટલું બધું પાપ લાગે છે ને આજકાલની જનરેશન તો કામ કરવામાં પણ એમને આળસ આવે છે માટે કામ વાળી રાખે છે બધી અને કામ વાળી તો સીધું નળ ચાલુ કર્યો તો કામ પતે તો પણ ત્યાં સુધી એમનું નળ સતત પાણી જતું હોય તો પણ એ લોકો એટલી કેર નથી કરતા કે પાણી બચાવીએ ભલે પણ આપડે બીજાના ઘરે ગયા છીએ એમનું પાણી બગડે છે સુરતમાં મીટર પ્રમાણે પાણી રાખે છે એટલે મીટર બળે એ રીતે પાણી તમે જેટલું વાપરો એ પ્રમાણે મીટર બળે એટલે ત્યાં તો હજુ લોકો સાચવીને વાપરે રી શકે કે જો આપડે વધાર ધાર વાપરશું નળ ચાલુ રાખીશું તો મીટર બળશે અને અત્યારે તો આપડે પાણી સાચવવું જરૂરી છે નહી તો આગળના સમયમાં પીવાના પાણીના પણ ફાંફા પડશે કારણ કે નદી જળાશયો નહેરો બધું સુકાતું જાય છે કુવામાં પણ પાણી અંદર ઉતરતા જાય છે છે
હમ સાચી વાત છે કેમક દરેક વ્યક્તિના પોતાનાથી શરૂઆત કરવી પડશે કે મારે પોતાને કેટલું પાણી વાપરવું છે ન કેટલું પાણી બચાવવું છે જો આપડે શરૂઆત દિવસે નાહવા ધોવાથી જ કરીએ તો આપડ એક બે ડોલ કે એમ જ વાપરી કાઢતા હોય છ ન કેટલાક લોકો શાવર ચાલુ કરી ન નાય એટલે ખબર જ ના પડ કે કેટલી ડોલ પાણી વપરઈ ગયું છે એટલે હું તો કઉ છું નળમાં બેસી ને શાંતિ થી એક ડોલ ભરીને એક ડોલમાં જ પતાઈ દેવું જોઈઅ નાવાનું એવી જ રીતે ટોયલેટ નું શાવર તો પેલા ઇન્ડિયન ના બદલે વેસ ટન ટોયલેટ આવી ગયા છે એટલે એમાંથી એટલું તો પાણીનો વ્યય થાય છે કે ના પૂછો વાત મન તો એ વસ્તુ ગમતી જ નથી કેમ કે બહુ જ બગાડ થાય છ પાણીનો પેલા પેલા ઈન્ડિયન ટોયલેટ હતા એમાં સાફ સફાઈમાં બી ઓછું પાણી વગરાતું તું અને એના ધોવા કરવામા બી ઓછું પાણી વપરાતું તું આ બધી વસ્તુઓ ના કારણે મોટરો લાગી ગઈ છે એટલે મન ફાવત્યારે મોટર ચાલુ કર એટલે પાણી આવી જાય એટલે બધાન ઈઝી લાગે છ પણ એ પાણી ક્યારે પૂરું થઈ જશે એનો કોઈનો અંદાજ જ નથી
કારણ કે એ મોટરોમાં પાણીમાંથી જમીન માંથી પાણી ખેંચાય છે એ દેખાતું નથી એટલે મોટરો ખેંચાય છે એટલે પાણી ફાસ્ટ આવે છે એ બધું દેખાય છે પહેલાના જમાનામાં ડંકી હતી એમાં મહેનત કરવી પડતી હતી એટલે આપડે લિમિટેડ પાણી વાપરતા હતા અને હવે મોટરો લાગી ગ બાને ફેસિલિટી કેવું તમારે એક સ્વિચ જ ચાલુ કરવાની રહે જેમાં મહેનત કરવી નથી પડતી એટલે તમારે આખા ઘરનું પાણી ભરાઈ જાય છે ટાંકીમાં સ્ટોરેજ થઈ જાય છે ને પહેલા ભરી રાખવું પડતું નદી એ કપડા ધોવા જતા તો તમારે ક્યાં પાણી ના કપડાં ધોવાઈ જતા ઓછા પાણીમાં કપડા ધોવાઈ જતા ને તમને ખ્યાલ બી નહતું આવતું અને કપડાં ધોવા ગયા તો એ જ નાઈ ને પણ આવીઈ જતા એટલે બહુ જ પાણી નો બચત થતો. અત્યારે તો ઝાડો પણ એટલા કપાઈ રહ્યા છે પાણી પણ નથી મળતું એટલા વૃક્ષોને પણ પાણી એમને એમ સુકાઈ રહ્યા છે વરસાદ નથી એટલે પા અને ઘણા લોકો સંગ્રહ પણ કરે છે વરસાદ ન પણ હવે તો વરસાદ પણ ઓછો થઈ ગયો છે તેથી ખેતીમાં બી પાણી નથી પહોંચી શકતું તે એ લોકો મોટરોને બધી વ્યવસ્થા કરવી પડે છે.
હમ સાચી વાત પેલા તો કેું હતું સવારે એક જ ટાઈમ પાણી આવે દિવસ માં એટલે અમે લોકો તો બઉ વેલા ઉઠી જઈએ મમ્મી વેહેલા ઉઠાડી દે કે ચાલલો પાણી આવવાને ટાઈમ થઈ ગયો છે ચાલો બધા ફટાફટ દોડ પગારા જેટલું તમે લોકો ભરી શકતા હોય એટલું ભરતા કેમ આખો દિવસ પાણી ભરવાનું અને આખું દિવસે એ પાણી વાપરવાનું પછી બીજા દિવસે એ પાણી આવ બીજી કોઈ જગ્યાએ તમને પાણી મળે જ નહી એટલે ફટાફટ અમે આવતા પાણી ના બી લેતા કપડાં બી ધોઈ લેતા રૂટીન ના કામ બી પતાવી દેતા બીજું વધારે અ પાણી આપ આખા દિવસ માટે અમે ભરી રાખતા એટલે એ ટાઈમ એવું હતો કે પેલા બહુ સમજી વિચારી ને આપડણે પાણી વાપરતા હતા. અત્યારે એટલું ઈઝી થઈ ગયું છે પાણી મળવાનું એટલે લોકોને એવું લાગી રહ્યું છે કે આપડે તો વાપરો ને ઘણું બધું પાણી પણ તમે લોકો જયારે જઈને જોશો ડેમોમાં મોટા મોટા જળાશયોમાં એ સપાટી થી ઘણું બધું પાણી નીચે જઈ રહ્યું છે એટલે આપડે જો પાણીને બચાવવું હોય વધારે વરસાદ લાવો હોય તો અત્યારથી જ આવનારી પેઢીના વૃક્ષો વાવવા માટે, પ્રદુષણ અટક એ બધી વસ્તુઓ માટે નોલેજ આપવું જોઈએ જેથી વરસાદ વધારે આવે.
અત્યારે તો ગરમીમાં લોકો સ્વિમિંગ પુલ રિસોર્ટમાં જવા લાગ્યા છે. એ ઉપરથી ફુવારો આવે ને બસ પાણીમાં બેસ જ રહેવાનું બેઠા જ રહેવાનું ને બસ પાણીની મજા મળતા રહે એટલું બધું પાણી ત્યાં સ્ટોરેજ કરીને રોકી રાખે છે અહિયાંથી અહંયા અહિયાં થી અહીયા બસ પાણીનો બગાડ એટલો બગાડ થાય છે એ પાણી નથી કોઈ ઉપયોગમાં આવતું કે કશું આપડણે કરી નથી એ પૈસા કમાવાનું એક સાધન થઈ ગયું છે અને અત્યારે તો બસ બધાને એન્જોયમેન્ટ એન્જોયમેન્ટ પહેલાના જમાના તો એક દિવસ પાણી આવ્યું બીજા દિવસ કાપ એટલા મુકતા કે લાઈટમાં પાણીમાં આજે આવ્યો કાલે નહી આવે એટલે જે કામ કરો આવતા પાણી આજે કરી લો નાી લો કપડા ધોઈ લો સ્ટોરેજ કરી લો એટલે એ બધું કામ પતી ગયું જેટલું બચ્યું એટલું પાણી તમારે ક માટે સમભ્યું અને બીજા દિવસ તમારે એટલું એ કામ ની સ્ટ રાખવું પડે કે આજે આ કામ નહી કારણ કે આજે પાણી ઓછું છે કાલે પાણી આવશે કાલે કરીશું આજે આ કામ નથી કરવું વધારાના કપડા નથી ધોવા વધારાનું ના એક ટાઈમ માટે તો નાહવાનું પણ આપણે છોડવું પડતું હતયું કારણ કે વાસણ કેવા ડિસ્પોઝબલ વાપરવા પડતા કે વાસણ ધોવામાં પણ પાણી ના જાય વેસ્ટ ના જાય એટલું આપણે પાણી બચી શકીએ તો આપણે એક દિવસ વધારે કામમાં લાગશે એટલી બચત કરવી પડતી હતી.
સાચી વાત છે પણ હવે તો કેટલુંક એ ચોકલેટ વર્ બી જાગૃત થય શકે તો વસ્તુ ન કેવી રીતે આપડો સદ ઉપયોગ કરો કે જેમ કે વરસાદ પડી રહ્યો છે બધું પાણી નદીમાં જાય પણ હવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે એ લોકો અંડરગ્રાઉન્ડ એવા કુવા બનાવે છે કે જેથી આપણે વરસાદનું પાણી બધું એ કુવામાં આપણે સંગ્રહ કરી શકીએ છ અને એ પાણી એટલું ગણકારી હોય છે જે શરીર માટે, હાથ-પગના દુખાવ માટે, ખાવા માટે, આપડા ભોજનને સારી રીતે પકવવા માટે ખુબ જ ફાયદાકારક હો છે. એ આરોના પાણી કરતા બી એટલું શુદ્ધ હોય છે એટલે હવાની પ્રજા ધીમે ધીમે જૂના જમાના તરફ વળી રહી છે જે લોકો જાણે છે જે લોકો સમજે છે એ આવી બધી પદ્ધતિનો ઉપયોગ કરતા થાય છે પોતાના ફ્લેટોમાં પોતાના મોટા મોટા મકાનોમાં આવા મસ્ત ઊંડા કુવા બનાવી દે છે એની અંદર એવું કનેક્શન આપી દે છે કે વધારે બધા જ વરસાદના પાણીનો સંગ્રહ એની અંદર થઈ શકે.
મોદી એ પણ આ નની વ્યવસ્થા કરી છે કે નર્મદાનું પાણી બધે ગામે ગામે પહોંચે એ એટલી સરસ વ્યવસ્થા છે પણ લોકોને અત્યારે ઘરો ઘરોમાં એકવાગાર લગાવી દીધા છે કે આરો લગાવી દીધા છે કે ના બસ આપણેે પાણી લ ડોલ ભરીને ઉચકીને લાવવાની જરૂર ના પડે પણ એ આરોના અને બોરના પાણી આપણને કેટલા નુકસાન કરે છે કેટલું લાાઈટ બિલ આવે છે એનાથી વાળ સ્કીન બધામાં નુકસાન થાય છે પણ એ લોકો સમજતા નથી કે કેટલું મીઠું પાણી છે પણ એ લોકોને વહેલા ઉઠીને ભરવાની આળસે એ લોકો ઘરમાં એ લગાઈ દે છે એટલે એ બધી સગવડોને દૂર કરી લે છે.
મને તો ખબર છે કે મારા મમ્મી પીવાનું પાણી તો તળાવે ભરવા જતા બિચારા એટલું ચાલી ના જતા અને માથા ઉપર માટલા મૂકીને આવતા અને આખો દિવસ એ પાણી આપણે ચલાવાનું એ વ્યક્તિઓ જે આપણા મા બાપ છે આપણા બાપ દાદા છે આપણા પરદાદા છે જે લોકો એટલા સમજુ હતા કે બધી વસ્તુ પૈસા હોય કે પાણી હોય કે પછી વાણી હોય બધું એટલું સમજી વિસાઈને વાપરતા. અત્ય્યારે તો કેવું પડે જળ એ જ જીવન છે જો એ નહી બચાવીએ તો આપડી આવનારી પીઢી તો નાશ પામશે એટલે દરેક વસ્તુ ન તમે કદર કરતા શીખો અને છોકરાઓને બી એવું જ્ઞાન આપો કે લોકો પાણીનો વ્યય ના કરે અને દમ સોનાની જેમ સાચવીને વાપરે તો આપણે જીવનમાં આગળ પાણી બચાવી શકીશું.
કહ્યું છે ને કે પાણી ઘી ની જેમ વાપરો ઘી જેમ ધોળાય તો બી આપણું જીવ બળે એમ પાણી ન એક ટીપું પણ વેસ્ટ જાય તો આપણને જીવ બળવો જોઈએ કે ના ભાઈ મારાથી આટલું બધું પાણી વેસ્ટ થઈ ગયું તો હું કેવી રીતે બચત કરી શકું એમ.
હમ.
બે ટાઈમ નાય છે કે ના ભાઈ મને બહુ ગરમી લાગે હાથ પગ ધોઈને પણ ચાલતું હોય ત્યાં શાવર નીચે કે બાથ ટબમાં બેસી રહીને નાહવાની કોઈ જરૂર નથી. આજ મોટા મોટા ઘરોમાં પણ બાથ ટબ કેટલા બાથરૂમ બનાવે છે મોટા રૂમો જેટલા ને જેટલા મોટા બાથ બાર ટબ મૂકે છે એમાં ચોવીસે કલાક પાણી ભરાયેલું ને ભરાયેલું રાખે છે એટલું પાણી વેસ્ટ જાય છે. જયારે ગામડાઓમાં લોકો ડોલોને ટાંકીઓ ભરી ભરીને પાણી ભરે છે એવો વિચાર કરે છે કે આ પાણી આપડ કાલે કામમાં લાગશે અને આટલું પાણી આ લોકો લોકો વેસ્ટ કરે છે.
સાચી વાત છે અને હવેું તો કેવું છે કે હ તો જાતે આપડણે કપડાં ધોતા હતાને પાણી માપનો વાપર કરતા હોય તો બધાના ઘેર ઘેર વોશિંગ મશીન આવી ગયા છે અને વોશિંગ મશીનમાં તો કેવું છે પ્રોગ્રામ સેટ કરવાનો હોય તો એમાં તો કેટલાક લેવલ માટે કરવું જ પડે એટલે એમાં બી એટલું બધું પાણી ઉકડે છે વોશિંગ મશીનમાં બી કે ત્રણ ચાર વાર મશીન પાણી લે એટલે જૂનું પાણી એટલું ઘેર થશેાય નવું પાણી એટલું ઉમેરા જાય એટલે આવા કેટલાક સુખ ના સાધનો ના કારણે બી પાણી ન બગાડ બહુ વધી ગયો છે. જેટલી સગવડ થઈ છે એટલી સગવડ જીવનમાં પડી રહી છે. પણવે શું કરીએ આ બધી વસ્તુઓ તો ભગવાન જાને ક્યારે નિકાલ આવશે.
સાચી વાત છે એટલે પાણી બચાવવું ખુબ જરૂરી છે અને એનું પણ આપડું ધ્યાન રાખીને આપડા જો હાથ થી કામ થતું હોય તો કામ વાળા દ્વારા બી ના કરીએ તો કામ વાળા ને કહીએ કે ભાઈ પાણી બચાવો નળ બબ ટપ ભરાઈ જાય ત્યારે પાણી નળ બંધ કરીને પણ તમે કામ કરી શકો છો એમ.
ના સરસ સરસ તોમાં જોડયા છ પાણીના બચાવ વિશે વાત કરી અને સંગ્રહ વિશે વાત કરી ખુબ જ આનંદ થયું.
બાય હા.